હલો
હલો
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ
જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ કેમ છો તમે
એકદમ મજામાં છું તમે કેમ છો
અમે મજામાં છીએ મજામાં છીએ એલે ગરમી કેવી છે ત્યાં
ગરમી તો નથી અહિયાં અમે કચ્છમાં રેવાનું છે ને અમારું તો અહિયાં તો મસ્ત સારો એવો ઠંડો પવન લાગે છે હમણાં તો પણ બપોરે થોડીક થાય બટ હમણાં તો બઉુ સારું છે અને હમણાં તો વરસાદ ભી પડે છે ક્યારેક ક્યારેક કેટલી એમ ઠંડુ છે વાતાવરણ ત્યાં કેવી છે ગરમી
અહિયાં ગરમી તો એ છે અહિયાં બેન કે બે બે ત્રણ દિવસ પેલા વરસાદ પડે તો ત્યારે થોડુંક ઠંડુ થઈ ગયું હતું પણ હવે એના પછી ને અમડુંને બે ત્રણ દિવસ પછી વરસાદે નથી પડ્યો
અચ્છા તો ત્યાં ગરમી છે કે
હોય ગ છે એની બેનને સવાર સવાર સાસ થોડુંક ઠંડુ થઈ જાય ને પછી એને જેમ જેમ દિવસ એને ઉગે એવી રીતે એને ગરમી થોડીક વધતી જાય
અચ્છા બરાબર સારું તો કેવું ચાલે છે બાકી તમારે ત્યાં?
અને મજામાં જાલે છે ન. અર આપડે બિઝનેસ સે ને બિલ્ડરનું બિઝનેસ એ બધું સારું હાલેરુ.
અચ્છા. સારું, સારું.
હમ. તમાર શેનું શેનું તમારો શેનું બિઝનેસ બિઝનેસ કે ને સ અ નોકરી એ.
મારું તો અમારી મારી વાત કરું તો મારા પપ્પાને ને લોકો ને શોપ છે. અને મારો ભાઈ શોપ પર બેસે છે. અને હું જોબ કરુ કરું છું નર્સિંગની.
હમ્મ, હમ્મ.
તમને નર્સિંગ ફિલ્ડ વિશે આઈડિયા છે? કાંઈ.
હા, બેન થોડું ઘણો છે ને એ ન અ ડોક્ટર સાથે એને હેન નર્સ હોય જયારે ઓપરેશન અ અ ઓપરેશન વખતેન ડોક ટર ઓપરેશન કરને ત્યારે પછી ની એ નર્સ એમની ભેગીને એમની મદદ કરીવી પડે એટલું ખ ખબ બર છે, થોડીક.
હા, બરાબર છે, સાચી વાત છે, એટલે અમારું વર્ક કેવું હોય કે મારો જે કોર્સ છે, ને ઈ બે વર્ષનો કોર્સ છે. જે એનએમ કેવાય એને. તો એમાં કેવું છે કે, અમારે હોસ્પિટલમાં ડ્યુટી ના હોય હ મણા બટ કેવું છે કે, જે સબ સેન્ટર હોય ને ત્યાં અમારી ડ્યુટી હોય. હા, અ જેમ કે કેવું હોય કે અમારે નાના-નાના ગામડા હોય ને તો એ ગામડા અમારા જે કેટલી અમારી વસ્તી હોય ને એ મુજબ અમારે ગામડા ડિસાઇડ કરવામાં આવે એટલા ગામડાઓ અમને આ પવામાં આવે સમજી લો કે મારી વસ્તી છે, દસ હજારની તો અત્યારે મારો અહીયા બે ગામ છે, નાના-નાના તો એ બે ગામ મને આપવામાં આવ્યા તા. અને એક પ્રોપર અમારું જે સબ સેન્ટર હોય એ તો ત્યાં કેવું હોય, કે મતલબ આજે વેક્સિનેશન હોય ને બચ્ચાઓની
બરોબર.
હા, તો એ વેક્સિનેશન હોય ને તો એ મને વેક્સિનેશન્સ કરવાનું પ્લસ, અત્યારે તમે જોયું કે કોરોના વખ તે બીજે વેક્સીન આપવાનું કામ હતું. તો એ પણ અમારે કરવાનું અને એ કામ જે છે ને એ અમારે પીએચસીમાં કરવાનું હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
હમ્મ, હમ્મ.
હા, તો એવી રીતે હોય છે, અને પ્લસ કે જે બધા પ્રેગ્નેન્ટ લેડીઝ હોય બરાબર, તો એ લોકોની અમને અ કેવાય ને પૂરી એની જે નવ મહિના સુધીનું જે એનું ટ્રીટમેન્ટ હોય એ અમને એમના પર અ જોવાનું, અને એની જે બી ટેબ્લેટસ હોય એ બધું અમને ધ્યાનમાં રાખવાનું, પ્લસ કેવું છે કે એમનું જે મમતા કાર્ડ હોય બરાબર, કે જે એમની નવ મહિના સુધીમાં જેટલી પણ અમે વિઝિટ લઈએ તો એ બધું જ અમે તે મમતા કાર્ડમાં અ એડ કરી અને નોંધ કરી લીએ એમ. પછી લાસ્ટ જ્યારે અમારા જે મેડિકલ ઓફિસર હોય, એ પૂરું વિઝિટ છે, એમનું મમતા છે પછી એ હોસ્પિટલની ફાઈલ છે, તો ઈ બધું ચેક કરે.
બરોબર, બરોબર સારું જા અને હાલમાં તમે ક્યાક એન જ અ ત્યાંનો હોસ હોસ હોસ્પિટલ હોસ્પિટલમાં જાવરા કે તમેને હમણાં ઘ-ઘરે જ છો?
ના, હું હોસ્પિટલ જઉં છું. હમણાં મારી જોબ ચાલુ છે, નવ થી પાંચ ની ડ્યુટી છે.
હમ્મ, હમ્મ, હમ્મ, બરોબર એટલે ને તમને ત્યાં જઈને એને શું કરવાનું હોય ર બેન.
અહ જુઓ અમને તો કેવું હોય, કે વચ્ચે-વચ્ચે અમુક પ્રોગ્રામ્સ આવે અમારા જેમ કે આ જે છોકરાઓ હોય આંગણવાડીમાં, તો એ લોકો માટે કેવું છે, કે અહ આપડે જે પ્રોગ્રામ્સ આવતા હોય છે એ ભોજન માટ ટે તેનું હોય કે પછી વેક્સિનેશન હોય પ છી તમે પોલિયો નામ સાંભળ્યું હશે ના પોલિયો
હો હો હોય હોય.
હા તો એ પ્રોગ્રામ્સ હોય પછી વિટામિન એ ના જે રાઉન્ડ હોય એ બધા પ્રો પ્રોગ્રામસ હોય ને ત્યારે અમારું કામ થોડું વધી જતું હોય છે. પણ અહ હમણાં નોર્મલ અલ જેમ આપડે હોય એટલે વિઝિટ લેવાની હોય કે પછી દર બુધવારે જે નાના છોકરાઓ છે એની વેક્સિનેશન્ હોય એ બધું કામ હોય અને પ્લસ કેવું કે બીજા બી અમારા કેવાયને બુક્સના બી કામ હોય. અમારા જે બુક્સ એ બી કમ્પ્લીટ કરવાના. પછી અમુક ટાર્ગેટ હોય, એ પણ અમને અચીવ કરવાના. લાસ્ટ માર્ચ એન્ડિંગ હોય ને, ત્યાં સુધીમાં.
હમ હમમ, બહુ સ બહુ સારું કામ કરું છો તમે બન, અને મને બહુ સાં સાંભળીને બહુ મજા આવી ગઈ, અને તમારી વાત ને કે એને, તમે કેવી રીતે નાન નાનકડા બાળકોને કેર કરો છો, પ્રેગ્નેન્ટ ગર્ભ તે ને મહિલાઓએ એના નવ મહિના સુધી કેવી રીતે તમે એને કેર કરો છો, એને ટેબલેટ એના, ટાઈમ ટુ ટાઈમ તમે કેવી રીતે એને એના બારે માં સલાહ, અ મતલબ સૂચના આપો છો, કે ના આ ટેબ્લેટ આ વખતે તમે લેજો, અને એને એઈજ ને કે એને જવા ગર્ભવતી મહિલા નેને તમે એને કઈક કસરત અ કસરત કરવાનું ક્યારે ક્યારે કેવું છું અને એ કયા કયા ટાઈપને તમે કસરત કહો છો ઈ પણ ને સાંભળીને બહુ મજા આવી ગઈ તમારા વિશે, તમારા બારેમાં
એજ. પછી અમે શું કરતા હોઈએ છીએ, કે મતલબ પ્રેગને ન્ટ લેડી હોય, બરાબર, ગર્ભવતી મહિલા, તો એમના બી એવું હોય કે એમની બે વખત સોનોગ્રાફી હોય, પુરા નવ મહિના દરમિયાન. તો એક હોય ને, એ હોય ત્રણ મહિના પહેલે અને બીજી જે હોય ને, એ ચારથી નવ મહિનાની વચ્ચે. પછી, અગર ઇન કેસ જોકે, કોઈ હાઈ રિસ્ક મધર હોય, મતલબ કે બહુ એને જોખમી લક્ષણ હોય એનામાં, તો એ લોકોને અમે બે થી ત્રણ વખત સોનોગ્રાફી કરાવીએ છીએ. કે જેનાથી શું છે કે આપણને તેનું સચોટ નિદાન પણ મળી જાય, અને ડોક્ટરને બી ખબર પડે કે, આ જોખમી સગર્ભા છે તો એને એ રીતે તે અ વી આઈ પી ટ્રીટમેન્ટ આપે.
હમ્મ હમ્મ હમ્મ સારો અને બેન મને એ પૂછ્યું તું કે સમજી લો કે કોઈ ગામડામાં આજુબાજુમાં આગ્યકેન્દ્ર કે એના હોસ્પિટલ ના હોય અને ત્યાં એને તમારે જેવો નર્સ કે હોય તો એ તમને એને અ એમજ એને વગર મશીને તમે એને ચેક કરીને વતાડી હકો કે એ એના ગર્ભવતી એનામ છે કે ને. એવી રીતે.
હા પ પાકું ચોક્કસ. તો એમાં એવું કેવું કરીએ છીએ અમે કે સમજી લો કે કોઈ નથી ગામડામાં અમારે અહ્યાં છે જ એવા બે ત્રણ ગામડો છે જ્યાં નથી હોસ્પિટલ બી નથી ત્યાંનું એવું મેડિકલ કે એવું કાંઈ જ નથી એમ. તો અમે શું કરીએ છીએ કે અમે વિઝિટ કરતા હોઈએ છીએને ગામડાઓમાં.
હમ્મ. હા બોલો બોલો.
હા કઉ છું અમે ગામડાઓમાં વિઝિટ કરતા હોઈએ છીએ ને ત્યારે કેવું હોય છે કે અમે જે પ્રેગ્નન્સી કીટ હોય ને અમારી એ સાથે જોઈ અમારી બેગમાં જોઈ કેમકે અમારું ફિલ્ડ એવું છે એટલે એ તો બધું સાથે જ રાખવું પડે. હા તો પછી અમે પ્રેગ્નન્સી કીટ એમને આપી અને પછી લોકો જાતે ટેસ્ટ કરી અને પછી જે બી રેય રિઝલ્ટ હોય અમને અ આવીને જણાવે કે આ રીતે છે તો પછી અમે એ રીતે એમને આગળની પ્રોસેસ હોય અમે સમજાવી વી એની જે બી ટ્રીટમેન્ટ હોય અમે આગળ એને સૂચવીએ તો એ મુજબ એ લોકો કરતા. જાય. એટલે એ બધું અહ્યાં એકદમ વેલ સેટ ચાલે છે બધું ડેલી રૂટીન.
. હમ્મ હમ્મ સારું સારું કામ કરો છો એકદમ સારું કામ કરો છો બેન તમે. તમારી વિશે જાણી ને બહુ મજા આવી ગઈ મને કે એને તમે એનલ એઝ અ નર્સ તરીક કે ને તમારી સુ સુ ન સુ સુ ના ડ્યુટી હોઈ એક એટલે દિસ પ્રતી ઈ એકને સારા એના નાગરિક પ્રતિ કે નહી તરે શું જવાબદારી આવે છે ભલે કહી એને કે મે એક બીજા અહ ગો ને તને જીવ માણસ માણસો નું જીવ બચાવવાનું કામ કર સાચી સલાહ પણ આપું એ તો આચલના તમે એને જોય હશે બીજા ડોક્ટરને ખાલી એ પોતાનું પેટ કી ભરવા ઘર હાચી ને સલાહ ના આપી દે અને પછી એને અહ કઈનેને એને આડે રસ્તે ના ચડાવી દે ને જે આપણે બીમારી ના હોય એ
હા આ.
એ ને દવા દવા દે ડોક્ટર્સ ને. તો તમે તમે કીધું ને તમાર વાત સાંભળનેને એમ લાગ્યું કે તમે એને કે જેથી એને એનું જીવ એનું એને કેવું સ્વસ્થ આઈ રામ સાફ રહેને.
હા, એજ એજ. સારું ચલો તો તમારાથી વાત કરીને મને બહુ જ ગમ્યું. ફરી મળીએ ઓકે.
હેલો. ઓકે બાય.
બ, બાય.